હલો
નમસ્કાર ભાઈ કેમ છો
મજા મા તમે કેમ છો
બસ મજામાં તમારી ત્યાં શું ચાલે છે ભાઈ
અ મને આજ એક ટોપિક વિશે વાત કરવુ છે
બોલો શું લવા ના શું નવા લાવ્યા છો
અ આજે સ્કૂલમાં ડિસપ્લન વિષ લેક્ચર હતો
બરોબર બરોબર મને ખબર પડી કે આ તમે સ્કૂલમાં જાઉ છો ત્યાં તમને ડિસિપ્લીન એટલે કે આપણને જે આપડે જે ગુજરાતી ડિસિપ્લિનના વિશે તમે વાત કરવી છે પણ આપણે આ જે જે શિસ્ત છે એ જે તમને જે નિશાળે શીખાયું છે એના વિષય ઉપર આપણે વાત કરીશું આજ બોલો બીજું શું લાવ્યો છો
અ આ ડિસપ્લન વિશે મને વાત કરવાનું છે તમારે સાથે તમને શું ખબર છે ડિસિપ્લિન
ડિસિપ્લન એટલે જે શિષ્ટપણ છે એ આપણા જીવનમાં એટલો મહત્ત્વપૂર્ણ છે આજની ટાઈમ ઉપર કે આપણે ક્યારેક પણ બીજા કે ત્રીજા વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણને એ સૌથી પહેલા આપણને પોતપોતા રીતે પોતપોતાની રીતે તે જોવાનું ખૂબ જ જરૂરી થઈ ગયું છે લોકો શિષ્ટ એટલા માટે રહીએે છે કેમ કે એ લોકોને એટલું ખબર પડવી જોઈએ કે ક્યારે ક્યાંક શું બોલવાનું ને કેવું રેવાનું
સરસ સરસ સાચું બોલ્યું ડિસિપ્લિન ખરેખર જીવન ન બહ મહત્વપૂર્ણ છે ડિસિપ્લિનનો સાચ્ચું અર્થ શું છે તને શું લાગે છે
જો ડિસિપ્લિન એટલે હું એક જ કહેશું કે આ જે બાળકો હોય છે બાળકો હોય છે એ લોકો માટે વિશ એટલો જરૂરી થઈ ગયો છે કેમ કે એ લોકો પરીક્ષામાં જે એ લોકો જો જયારે પરીક્ષા આવે તો એ લોકો અ ફોનનું જે છે એ કાર્ય ખુબ જ વધારી દે છે ને એ લોકો ભણવાની ઉપર ધ્યાન દેવાથી પહેલાં એ લોકો એ બીજા કાર્ય ઉપર રહી જાય છે
અને સ્કૂલમાં ડિસિપ્લન અ
ભણાવે છે અને ટીચર બતાવે છે કે આ ડિસિપ્લિન બહ જરૂરી છે ત
હા દરે આજની ટાઈમ પર તમે જોશો કે જે દરેક સ્કૂલોમાં કે દરેક નિશાળો હોય કે જરા કઈક કોલેજો હોય કે કંઈક ત્યાં કામ કરવાનું ઢંગ હોય. ત્યાં તમે જોશો કે ખુબ જ લોકો એવા હોય છે કે જેમને ડિસિપ્લિન કે શિસ્ટ માટે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે રહેવાનું, કેવી રીતે ખાવાનું, કેવી રીતે પીવાનું આ બધું જે નાની-નાની વસ્તુઓ છે એ બધું ધ્યાનમાં રાખીયે આપણે ડિસિપ્લિનને એટલું મહત્વ મહત્વપૂર્ણ થઈ ગયું છે કે હું શબ્દોમાં બયા કરી શકતો નથી. .
ડિસિપ્લિન આપડું જીવનન કો મહત્વપૂર્ણ અ અર્થ અર્થ છે. મિનિંગ છે અને ડિસિપ્લિન ડિસિપ્લિન હોય તો જ સ્ટડીમાં અને પધા પ્લેસમાં આમ થોડુંક હેલ્પ કરશે.
હા તમે એકદમ સાચી ત તમારી વાત એકદમ સાચી. કેમ કે જે ડિસિપ્લિન જે હોય એ આપણે દરેક વસ્તુમાં આગળ લઈ જવાનું કાર્ય કરી રહ્યો છે. એ આપણને એટલો મહત્વપૂર્ણ અને મદદગારી સ્વરૂપ આપે એવો સાબિત થઈ રહ્યો છે. કે જે આપણને કઈક બી કરિયર બનાવવું હોય કે ક્યાંક ભણવાનું હોય. કે ક્યાં આપણે જો કઈક જવાનું હોય તો આ બધી જે નાની-નાની વસ્તુ તુઓ છે એ આપણે એટલે મદદરૂપે સાબિત થયો છે. કે એની હું કલ્પના કરી શકતો નથી. પણ ડિસિપ્લિન હું એક જ કહેશું કે જે ડિસિપ્લિનની જે જરૂરી છે. જે મહત્વપૂર્ણ છે આજની ટાઈમ ઉપર. એ એટલો જરૂરી થઈ ગયો છે કે દરેક અ બાળકો હોય કે માતા માતા પિતા હોય કે પુત્ર હોય કોઈ બી હોય એ લોકો માટે ખૂબ જ જરૂરી થઈ ગયો છે.
બિલકુક-બિલકુલ તમે સાચું બોલિયું. અ લેકિન તને ખબર છે કે ડિસિપ્લિન ક્યાંથી શરુ થયેલું છે.
હા ડિસિપ્લિન જે
છોકરાએ ક્યાંથી એનો ડિસિપ્લિનનું ખબર પડ્યું.
જો બધ આવી તમે જે વાત કર્યું ડિસિપ્લિન છો. છોકરાને ડિસિપ્લિન માટે ક ક્યાક વસ્તુઓથી ખબર પડી રહ્યો છે. નાનપણમાં જ આપણને આપણા મા બાપ જે છે એ જે ડિસિપ્લિન માટે ખૂબ જ એટલે આગળ પ્રોત્સાહન કરી રહ્યા હતા. પણ આજની ટાઈમ ઉપર ગુરુ જેવા આપણે કે શિક્ષક લોકો છે. તે આપણને એટલું બધું જ્ઞાન કે જ્ઞાન થી ભરીને સાગરમાં આપડણે એવું કું કૂદકો મારી રહ્યા છે. કે હું એમને કહી શકતો નથી કેમ કે ડિસિપ્લિન જે છે એ એટલો જરૂરી થઈ ગયો છે એટલો મુજબ થઈ ગયો છે કે આજની ટાઈમ ઉપર જે શિક્ષકો છે એ એમને મદદ કરી રહ્યા છે કે તમને ક્યાંક કેવી રીતે રેવાનું ને ક્યાંક શું ખાવાનું. તો આના જે છે જે જુદા જુદા લોકો જે આને જે મોટા રીતે સાબિત કરી રહ્યા છે એમનો ખૂબ જ એટલે કાળ વર્તમાન થઈ રહ્યું છે
ખૂબ સાચુ બોલ્યું તમે તો લેકિન હું મારા માટે ડિસિપ્લિન છેકે જેમ કે સવારે ટાઈમ પર ઉઠ્યું અને ટાઈમ પર સ્કૂલ જાઓ અને હોમવર્ક પણ ટાઈમ પર કરવું જોઈએ. આ બધું ડિસિપ્લિન છે અને આ સ્કૂલ તે અને ઘરથી બધા અ શિખાડિયા. તો છોકરાએ
બરોબ બરર
અને આ તને લાગે ડિસિપ્લિનથી સક્સેસ મળશે
પઇ્છુક ચોક્કસ મળી જશે કેમ કે આજની સમય પર એ ખૂબ જ જરૂરી રીતે છે. એ ડિસિપ્લિન જ કહેવા માગે છે જે આપણે શિસ્ત રીતે રેવાનું શિસ્ત રીતે ખાવાનું આ બધું એક એક ચેન છે જેમાંથી આપણે કઈ ક કરી શકતા નથી પણ એવા આજને તમે જોશો ભારતના એવા ઘણા બધા લોકો છે જે ભણેલા નથી એમને આ બધી વસ્તુઓનો ખબર નથી પણ સરકારે એવો નિર્ણય લેવો જોઈએ કે જે આ બધા લોકો છે જે ગરીબ લોકો છે જે કઈ ખાવા પીવા શકતા નથી એમને આ એટલો સિસ્ટપના એવી રીતે તો શીખાડવું જોઈએ કે આપણને એમની સાથે વાત કરવા માટે હોય કે એમને ક્યાંક બી લેવા માટે હોયએ તો આપણને એવી છોટી છોટી જે છે વાતો એ ખબર પડવી જોઈએ
હા હમ અને તને અ આ લાગે છે અ ડિસિપ્લિનથી આપડો આપડા કોન્ફિડન્સ પણ વધે છે
હા જેમ કે તમે કીધું કે જે આપણું જે ડિસિપ્લન છે એ આપડી કોન્ટેન્ટ ઉપર જ બની રહ્યો છે. પણ જે કોન્ફિડન્સ હોય છે એ આપણને એટલે એટલું મદદ કરી રહ્યો છે કે જે આપણ ક્યારેક બી કઈક ત્રીજી વતતિ સ્ટેજ પર ચડીને જો આપણે ચાર લોકો સાથે એની સાથે આપણો જે વ્યવહાર હોય છે કે આપણું જે ્ જ એક અલગ જ રૂપે સાબિત કરી રહ્યો છે પોત પોતાને જ
બિલકુલ બિલકુલ મને મને તો લાગે છે કે ડિસિપ્લિન મને આર્મીથી જોઈએ ડિસિપ્લિન અ હેલો
હા બોલો
હું ક હું ક્યું છે કે અ ડિસિપ્લિન તો મને આર્મીથી શીખવું જોઈએ અને આર્મી વાળો ડિસિપ્લિન બહુ ડિસિપ્લિનમાં હોય છે અને સ્પોર્ટસ પર્સન અને આ બધા બધા લોકોથી આપણે જોઈએ કે રું ડિસિપ્લિન શું કહેવાય અને ડિસિપ્લિનમાં શું શું આવે છે તેને શું શું અ ધ્યાન રાખવામાં બ્લાઉ છો
જો તમે તમારી વાત એકદમ ચોક્કસ સારી કેમકે જે છે જે ડિડિપ્લિન જે છે એ આપણને જે ભારતીય જે શો શોલ્ડર છે જે આર્મી છે આપડી સૈનિક આપણે જે ભારતીય સૈનિક માટે જે ડિસિપ્લિન છે જે દેશને દિવસ રાત થઈને એક કરીને એ આપણેે જીવ બચાવવા માટે લડી રહ્યા છે. એમના માટે ખાવા પીવાનું કે કઈક એને પોતા ફેમિલી મળવાનું પણ નથી રાત ર વા માટેળમાં દરેક લોકોમાં હોવા ખૂબ જ જરૂરી છે
બિલકુલ તમને બિલકુલ સાચું કીધું આર્મીમાં ડિસપ્લન એનો ખૂબ સરસ બનાવયુ હતો ટાઈમ પર ઉઠવાનું ખાવાનું રિસ્પેક્ટ કરવાનું આપડાથી બડા લોકોથી ઉંચા ના બોલવાનું આ બધું ડિસપ્લનમાં આવે છે અને ડિસિપ્લિન થી ટાઈમ મેન્જમેન્ટ પણ સારી રીતે થઈ જાય છે.
ને એકદમ બરોબર કીધું તમે કેમકે જે ટાઈમ જે છે આપણો જે સમય છે. આપણને કોઈને એવા બોલચાલ સાથે એવી વાત ન કરવી જોઈએ કે આપણને આપણો સમય ખોટી કરીએ પણ આપણે જે સમય નો જે બચત કરી રહ્યા છે એ ડિસિપ્લિન માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે નાના બાળકો જે છે એ લોકોને સમજ ના હોય વાત કરવાની પણ જો આપણેે જો એમને વાત કરવાનો ઢંગ કે વાત કરવાનું જે એ છે તરીકો છે એ આપણેે જો શીખાડી દઈશ તો આપણને એટલો મદદગાર રૂપે સાબિત સાબિત થાય છે કે આપણે હું કહી શકતો નથી તમને શું લાગે છે ડિસિપ્લિન માટે
હા મને આ તો હા હા મને આ લાગે છે કે ટાઈમ નું મહત્ત્વ સમજુ પણ ડિસિપ્લિન નો એક ભાગ છે અને અ તને લેટ આવતા લોકો ગમે છે જે ટાઈમ પર નથી કામ કરતા જાય ટાઈમ પર નથી આવતા
એ લોકો માટે હું એક જ કું કે એમને ટાઈમ એ જે સમય નું જ છે એ સમય માટે એ લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે સાબિત કરવા માંગે છે. કેમકે જે લોકો જે સમય પર આવી શકતા નથી કે સમય પર જાવી શકતા નથી એ લોકો ને એવું છે કે એ લોકો માં ડિસિપ્લનની કમી હોય છે અંતમાં હું એવું જ કહીશું કે જે આપણને જે ડિસિપ્લિન જે શિષ્ટતા જે છે એ આપણમાં એવી રીતે થવું જોઈએ કે કોઈક સામે વાળા પર્સનને આપણને કંઈક બોરું કે કઈ ઓછું નથી લાગવું જોઈએ પણ હું તમને કેશું કે જે આ જે ડિસિપ્લન છે એની રિલેટેડ તમે આગળ ચોક્કસ ચાર ચાર વાતોમાં આપ તમે કેશો કે આગળ વધીશું નવા વિષય પર વાત આપણે કરીશું
તળાથી વાત કરીને મને ખુબ સરસ લાગ્યું.
મને પણ તમારાથી વાત કરીને ખુબ જ સરસ લાગ્યું આભાર તમારો ધન્યવાદ.
ધન્યવાદ.